હા મા
હાલો હું કરો અમિતભાઈ?
બસ જો બેઠો છું.
બેઠો તો લેટ થઈ ગયા તમે.
થોડુંક કા કામ હતું એટલે થોડુંક લેટ થઈ ગયું.
હા એવું છે એવા બધી વેસ્ટ એ બધી બસ અમારે શાંત થયો અમે અહિયા આવે જુનાગઢ છીએ.
હા એવું છે.
હા હું કેમ એટલે બધી વ્યસ્ત છે કાઉમાં?
આ થોડું કામ હતું હું એટલે
એવું તો જોબમાં કરો છે ભાઈ
જોબ તો નથી. હા જોબ ગોતું છું. સ્ટડી મારી ચાલુ છે.
હા તમે તો ફાર્મસી કરો ને? હલો હલો હલો કય છે પણ આ નોર્મલ પીસ હાલો હાલો હાલો હાલો